હલો નમસ્તે, જય શ્રી જય શ્રી કૃષ્ણ, બોલો-બોલો. આજે આપડે પર્યાવરણ વિશે વાત કરશું, કે ભાઈ કે એટલું બધું ઉપયોગી જે ઝાડને એવું બધું પર્યાવરણ આપણા માટે એના વિશે તમારે તરે શું કેવું છે?
બહુ સાચી વાત છે. પર્યાવરણની ખરેખર જરૂર છે. તમારો જે આજનો વિષય બહુ જ સારો છે. જે દરેક વ્યક્તિએ માણસે જાણવા જેવો છે, નહીં જાણે તો ખરેખર બહુ જ આવ તા સમયમાં બહુ
તકલીફ પ પડશે હા બરાબર છે ભાઈ. હમ્મ.
ફોરણ વગર.
પર્યાવરણ કે જાડવા ત્યારે કેટલા ઉપયોગી છે ઘરે-ઘરે બધા વ્યક્તિ દીઠ એક-એક ઝાડ વાવે ને તો આ તાપમાંથી બહુ રાહત મળે એવી છે, કારણ કે અત્યારના યુગમાં પર્યાવરણ જ નાશ થતું જાય છે એમ.
દર્શ આખો અને લોકો હમજતા નથી. અને બીજું એવું
હા.
પર્યાવરણની અમુક લોકોને તો જાગૃતિ હાવ નથી. જેમ કે કુડો, કચરો, પ્લાસ્ટિક જી લોકો આમનમ કરે છે, હમજતા નથી કે એને પૃથ્વીને
કેટલું નુકસાન, છે ઈ.
થાય છે, એ ઉપરાંત ઉદ્યોગ. અનુભવો બધા એવા બધા ઓ કે છે ને આ આગ ઓકે છે, ધુવાડા ઓકે છે. તમને એમ થાય કે આ શું? શ્વાસ નો લેઈ હકે માણસ. કેવું થાય છે.
પોલ્યુશન વધી જાય છે.
વધી જાય છે. મને તો એક વિચાર એવો આવે છે મને યાદ આયવું આપડે ટ્રક હોય ને ટ્રક હોય છે. ડીઝલ પેટ્રોલ વાળા ડીઝલ જે ટ્રક. એનો ધુવાડો કેટલો બધો છે. તો કોઈ ગવર્મેન્ટના અધિકારીએ કોઈ દિવસ ટ્રક ટ્રકને ઊભું તારી પાંહે પી યુ સી છે કે નહીં? હવે ઈ જે. ગવર્મેન્ટના અધિકારીઓ આર ટી ઓ ઇન્સ્પેક્ટર એ બધા છે ને જે બધાય સ્કૂટરોવાળા હોય એને એને એને પૂછે, એને ઊભ ભા રાખે, પી યુ સી લાવ પી યુ સીી લા હવે એનું એન્જિન ખાલી સો સી સીનું આ અવે એમાં અને ઓલું તો હજાર સી સી નું બસ પંદરસો સી સી પચીસો સી સી સી નુ આવ હોય જ, એટલે એમાં ધુમાડો ખુબ થાય, પોલ્યુશન ખુબ થાય, પણ એના ઉપર કોઈ અવેરનેસ આવતી નથી. કે ભાઈ કોઈ ટ્રક પાસે કોઈ જૂના ટ્રક સે એની એની આ આ સે પી યુ સી છે કે નઈ એવું કોઈ પૂછતું નથી કોઈ દિવસ, બસ ખાલી આમ નામ આય્પા કરે છે જે બધાય આ નામના હોય ને કોટવાળા એને હેરાન કરે છે પણ આપણો આ આપણો મુખ્ય મુદ્દો તમે જે આપણે આજનો વિષય છે પર્યાવરણ. એની જાગૃતિ માટે ને છોકરાઓને નાનપનથી ટ્રેન કરવા પડે. પૃથ્વી આપડી છે. આપડે હાચવવાની છે એવી પ્રકારની ભાવના એનામાં કેળવવી પડે અને આ સ્કૂલમાંથી તે શક્ય બને. પર્યાવરણ માત્ર વિષયથી નઈ થાય.
પણ, એના માટે પ્રેક્ટિકલ જ્ઞાન દેવું જરૂરી છે. કે અઠવાડિયે ઈ લોકોને કેક બાગ બગીચે જઈને એકાદી વૃક્ષારોપણ કરાવે, કે ભ ચલો આજે તમે પાંચ ટીમ બનો, પાંચ છોકરાઓની, અને તમે એક નાનકડું ઝાડ વાવો, તમે મોટા થશો ત્યારે ઝાડ મોટું થાશે
અત્યારે પોલ્યુશન ના હિસાબે ઝાડવા બધા કપાઈ ગયા છે એટલે હવા માત્ર નામની નથી ઓક્સિજન લેવો ભારે
મારે પડી જાય છે હા હા બહુ સાચી વાત છે.
એના હિસાબે માણસ ને ઓક્સિજ વજન ના પેલા લેવા પડે છે એમ એટલે જો ઝાડ હોય તો એમ બોલો બોલો.
ખદ્રુપતા જેવી જોવે એવી રહી નથી ઓછી થઈ ગઈ છે ખેતી ઉપર ખૂબ અસરો પર્યાવરણના પરિબળોમાં આ બધી વસ્તુ આવે જ છે. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ખૂબ જરૂરી છે. એમાં એક આ વસ્તુ પણ છે વૃક્ષો તો ઉગાડવાના જ છે સારવાર આ ઉદ્યોગ અંદાજે આગો કે છે રાત દિવસ પોલ્યુશનની એઈ બહ જરૂરી અને બીજું દિવસેને દિવસે સિમેન્ટની બધી ફેક્ટરીઓ વધતી જાય છે.
વધતી જાય છે હા.
તો એના લીધે બહુ તકલીફ પડે એવું છે ભવિષ્યમાં લોકોને જ તે.
હા પેલા છે હા હા બોલો બોલો કે કે
. હા, અરે! એવું મુશ્કેલ પડી ગયું છે, એમ જો.
એવું મુશ્કેલ પડી ગયું છે.
ઉનાળો એટલો બધો આકરો હતો. નહીં, જો એક વ્યક્તિ આપણને કહેતો હોય ને કે ઉનાળો આકરો છે, તો આપણે સમજીએ. પણ બધા લોકો એમ કહે છે કે ઉનાળો બહ આંકો પડી ગયો છે
બહ આકરું પડી ગય છે.
વધી ગયો છે. કે લોકો રહેતા નથી એક સમય એવો હતો કે એર કંડિશન પર્યાવરણની વાત એ વાત કરીએ તો એક એ એવી વસ્તુ છે ક લક્ઝરી આઇટમમાં આવું
લક્ઝરી હા
એક્સડિશન છે. ને અરે લઝરી કેવો હતો, પણ હવે એ પૂરું થયું. થયું.
ઈ સામાન્ય. જોવે જ એનું કારણ એ છે, કે ઝાડ ઝાડવા નાશ પામતા ગ્યા.
હમ.
એમ, એનું કારણ ઈ, કે ઝાડ નાશ પામતા ગ્યા, એના હિસાબે આ બધું એર કંડિશન ઘરમાં વસાવવું જ પડે.
હં, હા, બરોબર રહી શકાય એવું નથી, ઊંઘ નો આવે રાત્રે, એના કારણે બીજી માંદગી વધે. અર્થ વગરની, અને એક રીતે એમ તમે જોવોન તો, એ સી પણ નુકસાન કરે જ છે.
બરે જ તે હેલ્થ માટે ખૂબ નુકસાન સાંજ છે
સી એફ હા, બરોબર ને
બરાબર છે સો ટકાની વાત છે, કે ભાઈ એટલે તમે શું કહો, છો જાડુ ઘરે ઘરે વાવવું જોઈએ
જોઈએ જે લોકોને જગ્યા નથી એને વાવું જોઈએ, નાની એવી ગેલરી હોય નહી એમ આઈ કે એમાં અમુક જે છે ને આઠ, દસ, પ્રકારના વૃક્ષો પર્યાવરણને ઉપયોગી છે, શ્વાસને ઉપયોગી છે, એવા તો ઉગાડવા જ જોઈએ લીલા લીલોત્રી જેને કહેવાય.
હમ.
લીલો તરીકે ગુજરાત એ એવા શાળો ઉગાડવા જોઈએ.
હમ્ હમ. એ વાવશો તો આપણને એટલું વરસાદ માટે સારું છે અને પહેલાં માટે બી સારું છે. છે કે. ભઈ તાપના હિસાબે પોલ્યુશન ઘટશે અને વરસાદ ભી સારો થશે તો રક્ષણ મળશે આપણને જ તે.
એમ એમ હમ્મ.
કે હવે દેશ માટે થઈ અને એક-એક જાઝાડ વાવો જન્મદિ દિવસ હોય કે ગમે એની વસ્તુ ઝાડ વાવો. ઝાડ વાવીને તમે એક બિરદાવો નામ કે ભાઈ એક ઝાડ મેં વાવ્યું. અને એને ઉછેર કરો નાના બાળકની જેમ. બસ બીજું કઈ નથી એમ કે એક દેશ માટે તેને ઝાડ કરશો તો આ આગળ જતા ઘણા વિકલ્પો મળશે તમને. એમ. શું કેવું છે તમારું?
એટલે એક હા શું કેવું છે તમારુ? એટલે આપડી ગવર્મેન્ટ એક ઝુંબેશ ઉપાડવાની જરૂર છે. એક વ્યક્તિ એક વૃક્ષ. એક વ્યક્તિએ એક ઉગાડવું, જતન કરવું અને એમને મોટું કરવું.
મોટો કરું હા.
ઓછામાં ઓછી એક મોહિમ શબ્દ વાપરું છું. હું બી મોહીમ શબ્દ વાપરું છું પણ એવી જ રીતે જો ગવર્મેન્ટ એમ કે કે ગવર્મેન્ટના જેટલા અધિકારીઓ છે, એ લોકો ઓછામાં ઓછા દસ થી વીસ વૃક્ષો વાવવાના ઉગાડવાના અને એનું રવિવારે અથવા અથવા પંદર દિવસે એક વાર જતન કરવાનું, જોવાનું જતન કરવાનું તો હું થાય કે ખબર છે દેશમાં ગ્રીનરી લીલોતરી દસ વર્ષની અંદર ખૂબ થઈ જાય ખૂબ ખૂબ થાય, શું કામ કે દરેક ગવર્મેન્ટ અધિકારી પચીસ વૃક્ષો ઉપયોગ શું કેવાય, ઉગાડે. ઉગાડવા ના જ તેને, ગમે જઈને ઘર જગ્યા ન હોય બીજે જઈને ઉગાડે હું કેમ કે આખરે તો તો ગવર્મેન્ટના જ છે. અને ગવર્મેન્ટ નો આદેશ છે એટલે એને તો ઈ માનવુ જ પડે. એટલે ઈ અર્થમાં જો કાયક એવુ કરે અને આમ આદમીને એક વૃક્ષ ઉગાડવાનું જ હરજિયાત તો હું થાય કે એના લીધે વૃક્ષ વ્રુક્ષો ની સંખ્યા વધે ને તો, ઓક્સિજન સાફ મળે, સારો મળે, હૃદયની બીમારીઓ અટકે. બીજા જે રોગો જે બધા આયવા છે નવા નવા રોગો
ફેસા ના જે પોલ્યુશન ફેફસા ના રોગ આવવા છે બહુ. કમ ઓલામાં થાય એમ. ઓછા નને થાય બાકી તો. હ.
એવું બધું છે એમાં. એટલે પોલ્યુશન વાળી જે વસ્તુઓ છે એનાથી લોકોને અવગત કરવા જાગ્રત કરવા સરકારની ફરજમાં આવે છે. બીજું સરકારમાં પા ડિપાર્ટમેન્ટ છે. પર્યાવરણ નામનો પોલ્યુશન કંટ્રોલ નામનો. તો એમાં કંઈ કરતા નથી એ લોકો અધિકારી શું ક એનો રિવટિંગ લયો રિવ્યુ લ લો ભઈ શું તમે કર્યું શું નહીં. પણ એવું કઈ આવતું જ નથી. એને કોઈ પૂછતું નથી અને પૂછે તો પેપર પૂછે. પેપર ઉપર કાગળ ઉપર પૂછે બાકી કઈ પૂછતા જ નથી હું કામ ભાઈ. પણ એ ડિપાર્ટમેન્ટની રોજેરોજની એક્ટિવિટી શું કર્યું છું નહીં એવું એક ડેક્સ્બોર્ડ બનાવી અને જે તે અધિકારી અથવા જે તે ક્લાર્કોએ મૂકવું જોઈએ અને એનું નિયમિત અપડેશન આપવું જોઈએ ફોટા સહિત આ અધરો અધર નહીં આંકડા આપી દીધાને પૂરું થઈ ગવું નહીં વૃક્ષોના આંકડા લેવા જોઈએ આપણે. થલા છે ને ગવર્મેન્ટમાં એવું આવતું કે જંગલોને બચાવો એ ઝુંબેશો બધા સૂત્રો લગતા જંગલમાં આવો જંગલો બચાવો પ્રાણી બચાવો આ બધા પર્યાવરણના એક પ્રકારના અંશો છે. પર્યાવરણ સારું રાખવામાં